હેલો આજ
હા આવે છે, આવે છે, આવે છે, આવે છે. આવે છે હો બાજ નાટક નથી કરવા ખોટા
હલો મ ન હતો તમારો આવાજ, હલો?
કાંઈ વાંધો નહી એ ન આવતો હોય. તો ટોપિક બોલો તનો હા-હા મસ્તી નથી કરી હો ખોટી
હલો નહીં આવતો અવાજ.
અ દાંત કેમ કાઢો છો તો? દર વખતે દર વખતે ન હોય બજું હ. બેટર લક નેક્સ ટઇ.
હારું ચાલો.
જો પછી એટલે ઓલ્યોત હું બોલજ્યો તો ને છે, ને સારો સારો લીડર જન્મે છે, કે બને છે, કઈ દો?
સારો લીડર જન્મે તો ના બને. મીન્સ કે એવું હોય જેનેટિક્સ માં એવું કહેવાય કે જેનેટિક્સ જેવા હોય એવા બાળકો થાય. પણ ઓન્ડીકસ તો થોડોક જ છે, એમ કેવાઈ વીસ કે ત્રીસ પરસેન્ટ હોય મેબી. પણ આપડે જેવી રીતે કેવી રીતે બાળક ન ઉછેર કેવી રીતે કરે છે, કેવા સં કાર આપીએ છીએ કેવું સંસ્કાર નું સિંચન કરીએ છીએ. એ પ્રમાણે બાળક મોટું થાય ને એ પ્રમાણે લીડરશીપી થાય. મતલબ કે આપડે કોઈ દિવસ શું કેવાય ઘર માં જેટલું રાખ્યાથા તો બહુ જ લાળ પ્રેમથી બગાડી નાખે તો એક જ આવું શીખે પણ ના પણ એવા વાતાવરણમાં નાખે કે જ્યાં અ લોકો સાથે પરિચય કરવા મળે પછી અહીંના ગ્રુપ હ ન નન પરથી એટલે એવી એક્ટિવિટીમાં નાખે ને તો મે બી સારો લીડર બની શકે એમ નાન પરથી ગ્રુપ એક્ટિવિટીમાં એ ગ્રુપ લીડર બને. તો આડત થ જાય ને એક્સપિરયસ મા વધારે એમ ખબર હોય મારાયાથી, તમાર શું કેવું?
બરાબર છે, તો સારું લીડર પે વખતે કે જન્ટેલે કે ઓછું જ હોય છે. જન્મે એવું તો ના કહી શકાય કેમકે મો તો બને જ લીડર બનવા માટે તમારે થોડું વાંચન કે પ્રેક્ટિસ કે તમે કોઈ ભૂતકાળમાં કઈ સ્ટોરી બોરી વાંચેલી હોય એ પ્રમાણે તમે ઇન્સ્પિરેશન કઈ હોય એમાંથી બની શકે પ્રેક્ટિસ કરે સાથે નેતૃત્વ કરી શકે, તો એમાંથી બને છે. મેન વાત તો એ છે કેેક એ પરફેક્ટ પ્રેક્ટિસ જેવી સરખી રીતે સરી ડાયરેનમાં તમે પ્રેક્ટિસ કરશો એટલા સારા તમે ગમે એ લીડર એક જ નહીં પણ ગમે એ કરી શકે લીડર ની મેન વાત ઈ છે કે તમે તમારી નીચે નેતૃત્વ તમે કરને તમારી નીચે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય કેને મેનેજ કરવાના હોય તમારે તો પછી સરખી રીતે કરી શકાય બહુ ધ્યાનથી અને જેને જેને કેવાય સાયકોલોજી ને અમુક અમુ ટોપિક કરીને વિચારે કરીને તમારે આગળ વધવું જોઈએ
હમ
તો કયો છો નેક્સ્ટ ટોપિક
બસ આટલું જ
તમે અહં જાને પંદર વીસ મિનિટ કાઢી નાખી હોય એમ કો છું
મેં તો પંદર વીસ મિનિટ નહ પચીસ ત્રીસ મિનિટ કાલી નાખી છે ખબર તમાને
બરાબર છે મેંને આટલી જ કાઢી છે કયો તો ચાલો મને
તમારા માટે પરિવારનું પરિવારનું જીવનમાં કેટલું મહત્ત્વ છે
હમ
હા હા
તો પરવારણ નું મહત્વ ને જીવનમાં
હા
આમ જોવા જઈએ તો આપડે કઈક કામ કરતા હોય જે કઈ કરતા હોય મોસ્ટત બધું કરતા હોય તો પરિવાર માટે જ એ પરિવર નાને લીધે આપણે કઈકને કઈ કઈક કઈ કરય બાકી એક વ્યક્તિ માટે કઈકરાને પોતા માટે કઈક કરવું છે તો આટલું બધું કઈ કરવાની જરૂરિયાત જ નથી રતી કામ કરવાની મેનેજમેન્ટ કે તમે કઈ કરતા હોય મેલ ફિમેલ જે હો એ પ્રમાણે એટ પરિવાર નું મહત્વ સો એ સો ટકા છે એ કહી શકાય મારી દ્રષ્ટિએ તમાર શું કેવું છે
હમ એ તો છે જ કે જો આપણને મમ્મી પપ્પા નાન પરથી કહે ઉછેરેે મતલબ કે આપણને સંસ્કાર હાર આપે આપે ભણ તરને આપે પછી આપડ પણ કઈ ફરજ બને કે આપણે પણ એમને બિહાફમાં કઈ આપીએ એમ એટલે પરિવાર તો આપણને હું કેવાય એક શું કેવાય આપડો મૂળભૂત પાયો છે એમ એ ના હોય તો આપણને જે અનાથ લોકો હોય તે લોકો એટલું થતું હશે અનેને એવું થાય એમને તો કોઈ ફેમિલી નહી એટલે એમ એ લોકો ને હળખ પ્રેમ ના મળે એમ સુરક્ષા નામા કે ના પપ્પા તો મને કઈ ટેન્શન લેવાની જરૂર નથી એમ. ને સપોર્ટ પણ ના મળે એલોકો નો ફેમિલી હોયતો આપણને સપોર્ટ તો કંઈક ને કઈ બાબતે આપડે કશુ પણ ના કરી શકીયે તોય એમના બાળક છે એટલે આપણને કઈ તો એવુ નહી કે ઘરની બહાર કાઢી મૂકશે આપણને એમ.
બરાબર છે.
હમ
અને એના રિલેશન અને એના કનેક્શન થકી આપણને વધારે ખબર છે તો બરાબર જ વાત છે. તો પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈશુ?
ના અહી જ રેવાના બોલો.
ચલી હ જ્યો ચિંતારે
તમારે બોલવાનો છે ટોપિક.
હા તો કહુ જ છુ ને જવાબ તમારે દેવાનો છે ને.
બોલો તો ખરા.
લોકો ઝડપીથી ગુસ્સે કેમ થઇ જાય છે? કઈ નહિ ચાલો. ટોપિક સારા છે આપણા.
અમુક માણસો એવા હોય ને તેઓ ઇન્સ્ટન્ટલી ગુસ્સો અપાવતા હોય એવુ બોલે ને એટલે આપણ એવુ થાય કે ગુસ્સો આવે બસ.
બસ
બસ
ના આજે કઈક વિશેષ થોડુંક વિશેષ ટિપ્પણી કરો ને.
એટલે જો આપડે બોલતા હોય બરાબર ફ્લો ફ્લો મા ને પછી મારા છે ને બીજી શુ કહેવાય બીજી વાત કહીદેશે કા તો પછી આપડે જે ના બોલતા હોય ને તેની વચ્ચે આમ અજીબ જ બોલે એટલે આપણને એવુ થાય કે આ સુ બોલબોલ કરો છો એમ.
બરાબર છે.
એવુ તો પછી સેસ્ટિક ગુસ્સો તો કોઈ પણ ના આવે પછી અમુક એટલે ફેમિલીમા હોય અમુક રિશ્તેદારો એમને એક વાર ના કહીએ કે નથી મેરેજ કરવા તોય એક ને એક વાત શુ કેવાય માંગા નાખ નાખ જ કરે પછી આ વ્યક્તિઓ પર ગુસ્સો ના આવતો સુ જે આપણને ના કરવુ હોય તે એક ને એક વસ્તુ કરાવ કરવાની કરે બસ ચાલો બોલો તમે.
છે તો જેમા તમને ઈચ્છા નથી એ તમને જબરદસ્તી કરાવે એમા તમને ગુસ્સો આવે છે. બરાબર છે?
બસ હા.
એમ છે તો એ તો સાચી વાત છે પણ થોડુ ઘણુ કેવાય કે થોડક વડીલ હોય માતા પિતા સંબંધીઓ
કીધુ કોઈ દિવસ હજુ સમો જવાબ નથી આપ્યો વડીલ ને નહી તો મારો મસ્ત બધા ને મોઢા પર જ સંભળાવ્યુ કે આજ પછી અમારા ઘર મા આવતા નહી હો. આવવુ હોય તો સીધુ ખાઈ પી ને જતુ રહેવાનુ આવુ રિસ્તાઓની વાત લઈને આવવુ હોય ને તો આવતાજ નહી.
બરાબર છે. એ એટલે એની કઈક માન મર્યાદા વળીલો છે એટલે આમ તો ઉમર નો લિયાઝ કરવો જોઈએ એ તમે કહો છે એમ તમે કર્યો છે.
બધુ મનમાં જ થયુ હોય મારા મે કોઈ દીવસે એવી રીતે કોઈ દિવસ વર્તન કોઈ જોડે નહી.
બસ તો તમે એનો અર્થ એવો જ છે કે તમે તો ગુસ્સો પી ગયા છો. પણ એની ગુસ્સા પાછળની કેસો તો પાછો કહે કે તમે પી નથી ગયા તમે એને જૈનની જેમ રાખ્યો અને પાછો ઉફાળો મારી કહી દીધુ એને
તે
ના ને હું કરુ ખબર મને બહુ જ અતિશય ગુસ્સો આવે ને તો કાગળ પર લખી નાખું બધી વસ્તુ પછી કાગળ થાય ના
હ બજ
તો મેં એવું જોયું તું સેચટીમાં કેતારું જોઈએ કાદર ખાડી નાખવાનું પછી વાથી જે વાતથી ગુસ્સો આવતો હોય તે વાતને લખી નાખવાની આખી. પછી એને સળગાઈ નાખવાનો કા તો ફાળી નાખવાનો કા તો જમીન માં દાટી દેવાનો પણ મને કશુ વસ્તુ એમ યોગ્ય ના લાયગી મને ફાળી નાખવાનો જ વિચાર કર્યો
બરાબર છે ન કોઈ જ મોટી વાત છે અહિયાં તો એવું એ ઉપર આ વાત નું તો થાતો જ નથી લખવાની સિચ્યુએશન જ નથી આવતી
તમે
નિ ગુસ્સો પણ મોસ્ટ ઓફ આવતો નથી આવે તો ઘડીક વાર એવું થાય કે હ ગુસ્સો થઈ ગયો માર પેલા તો બોલાય જ જાય બોલવામાં જ ગુસ્સો થઈ ગયો કાઈ મોસ ટોપ થાતું જ નથી પણ ઘડીક વાર એમ થાય કે પાંચ છ સેકન્ડ હતું હ પછી ખબર પડે ના ગુસ્સો આવ્યો છે એટલે તરત જ ઇન્સ્ટન્ટ એમ બસ શાંત પડી જવાનું વિચાર લેવાનું પછી જવા દો ભાઈ ખોટું મારે નથી બોલવું ન બોલાવવા બોલાવશું ડખો થાય એની કરતા શાંતિથી પતાવો ને એમ બીજું શું હોય છે
હમ
બાકી ખોટા ઓના કેમ બાધન બની નથી જ કરતો ને કંટ્રોલ છે
બરાબર મારાથી બધામાં કંટ્રોલ થાય પણ ગુસ્સામાં તો થઇ જ જાય એમતો. મારી જેટલી એજ ના હોય એમને કે ફ્રેન્ડસ જેવા જ તેની પર તો કરી નાખું પછી શું વરી એમનાની અંદર મોટાની અંદર ફરક પડેશે એટલે નહી એવું
બરાબર છે તો પછી તમે કીઓ છો તમે બધા ઉપર તમારો કંટ્રોલ છે એમ
બધા ઉપર એટલે
તમે કીધું ને ના એમ તો ગુસ્સા ઉપર એક કંટ્રોલ નથી બીજા બધા ઉપર મોરો કંટ્રોલ છે.
હા
તો છે એમ કી ઓ છો ને
હા છે
ભૂખ ઉપર
એની પર હોય છે આજે મેં સવાર નો ના હા તો ઘરે ડાયરેક્ટ જમવા બેઠી તી.
બરાબર છે.
પછી એક એક મંથ થઈ ગયો ત્યારના મેં પેકેટ નહી ખાધા. બહારનું ખાવાનું છોડી દીધુ પેકેટ
ઓ એક મહિનો થઇ ગયો
હાસ તો
સારું કેવાય તમારા માટે એક મહિનો
તે એવું કઈ મોટી વાત નહી મેં કરી શકું છું જે વિચારું તે
ઓ મારે તો મને યાદ નથી આવતું. હ એટલા બીજા મહિનામાં કદાચ મે પેકેજિંગ વાળું ફૂડ ખાધુ હશે.
એટલે એમાં છે ને મમ્મી એ મને કીધું હવે જમવા નથી એમ. એમને કઈ વિડીયો જોવાશે કે સમથિંગ ખબર નહીં. ને પપ્પા ભી બોલતા હતા એટલે મેં છોડી દીધું પછી બીજા લોકો પણ હતા બે ત્રણ જણ જે બોલતા હતા. પેકેટીગ પે પેકેજિંગ વાળા ફૂડ ન ખાવાનું એમ તેમ
બરાબર છે. સારુ થોડું એ લોકો માની લીધું હતું કઈક શરીર માં ફેરફાર થશે હવે. થયોગ દેખાતો દઈ છે રોગ પ્રતિકારક શક્તિ છે આ છે તે છે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય ભૂખ કઈક સારા ફૂડમાં લાગે. તમે સારું જમીએ પેકેજ ખાવા પછી ભૂખ મરી જાય. જમવાની બો મજા આવે એ રીતે.
હમ બરાબર.
એ અલગ થી નુકસાન કરે તો અલગ જ છે.
પણ મેં એવું વિચારું આપડા ઈન્ડિયામાં કેટલી વસ્તુ અ શું કેવાય લીગલ છે ને બહાર ઇનલિગલ છે. તે એ વસ્તુ એમ બેન કેમ નહી કરતા આપણે ઈન્ડિયા વાળા. આ ફૂડમાં કેટલું એમ કેમિકલને પ્રોસટીગ હોય કે કેટલું સુગર ને પામ ઓઇલ થી બનાવતા હોય.
તો બધા તો પોહોંચી ન રેવાય ને એ રીતે તો એટલો બધો બિઝનેસ ની એટલી ગ્રોથ નો થાય. એટલે એટલુ વેચાણ નથી સરકાર ને ટેક્સ ના મળે. તમારે તમારી રીતે સમજીને વિચારીને કે તમારે પરચેસ ખાવું જોઈએ એટલે એમાં સરકાર નો નિયમ એ છે અંદર લખી ના જે તમે આપો છો નહી પછી કસ્ટમર ની ઈચ્છા હ છે તો એ વસ્તુ લેશે નિયમ એમ જે હોય સાચું લખાવે છે તમારી ઉપર છે તમારે હેલ્થ માટે તમને સારું છે, કે નહી
એટલે મેં કહ છું ને કે એક મંથ પહેલા તો મે બધા જે પેકેટ ખાધી એ બધાને પાછું જોડુ બધામાં સુગર કેટલું વધુ ને પામ હોય, કેટલું બુ હતું બોલો એ ઓઇલ આપડે ઘરે એમ નહી ખાધા આપડે ઘર કમ્પ્લીટ ઓલ થઈ ને પછી એવું એવા ફૂડ આપડે ખાવાનું મને એવું થયુ.
અચ્ છેા ના એ બધું બનાવે એ એવું ન ટોપ ક કો્લિટી માંથી બનાવતા હોય આવું બધી ક્વોલિટી ન લેવાની હોય. એને ખાલી પેકેજિંગ સારું હોય તમને દેખાવા માટે બીજું બધું અંદર તો રષ જ હોય.
એવું છે.
એવું છે અત્યારે તો આપણો સમય મર્યાદા થઈ રહી છે ધીમે ધીમે
કેટલા કેટલી મેનટ
કોમ્પ્યુટર મારા ધીમે ધીમે સમાપ્ત ઉપર જઈ રહ્યા છે.
તમને